અવાજ ની આવે હા આવે આવે હા આવે
હ ઉભી રે ચાલુ રાખ
હા
આપડણે ક્યાં હતા કયા આપેલું ટોપિક પર હતા?
હા આપણે તૈયારી પછી શું હટ કરતા? એ હારી હટ કટળ હ હ.
યાદ બી નહી ર રહે એક તો.
યાદ જ ગયેલી એટલે. કેમપ કુલેટ કોણ છે બનને ને બનને
હા મળી
હા આપણે કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટર પર હતા કેલ્ક્યુલેટર
હ એટલે પેલું કેલ્ક્યુલેટર આવ્યું એટલે આપડે ઘડિયા ભૂલી ગયા
હા એમ મને તો યાદ હજુ બી
હું યાદ
ઘડિયા કેમ કે અમે જે એક્ઝામ આપવા જમ ને તેમાં કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટર નથી વપરાતું એમ જાતેતે કરવાનું
તમે તો મોટા માણસ યાદ બી રહી જાય બધું
યાદ મને બી ની હતા પણ મેં પ આગળી બો તૈયારી કરી ને તયારે બધુ યાદ રહી ગયુંને એક વરસ લગીને મેં તૈયારી કરી એની
કેવો માણસ છે તું કે એમ આટલી બધી મહેનત કરે
મહેનત કરો ફળ ની મળે
માલશે મલશે
એમાં બી વા લાગે એમ રિઝલ આવતા પરિણામ તો બહુ વાર લાગે એમાં એટ તો તમારી કોલેજ બી પટી જાય
કોઈ નઈ આવશે તો
એ છે એટલે બાજુમાં બીજું વસ્તુ બી ચાલુ રાખયુ નેતો ઘરે કે કેના ભરોસે બેહી રેવા માતો ઉધાર થઈ જ હે
પછી તો પેલો હું કે ઘરે બેહીરેલો એમ કે એવું
હા પછી તમે બેરોજગાર વ્યક્તિ બની જવા આ બાજુ જતો બો કંપની કંપની વધારે આ બાજુ ડુંગરીમાં હમ
પૈસા તો આવે
બાલ જ બાર હજારમાં હુ ધવ દસ હજારમાં હુ થવાનું
દસે જેવા મલે
હા એટલે એટલું કેમ પેલા પેલા મે જોડાવા તો
હા પેલા પેલા જોડાવ તો
હવે એટલા માટે હુ થાવ વધે ને તો એટલામાં હું કરવાનો મેં
ખર્ચો ની કરવાનું તારે
મારુ તો ઘેરવા ઘરવાળા બી ખ
હા ઘેરવાના બી ખવરાવાનું
બધાનું વિચારવું પડે
ચાલે વળી એટલું તારા પોતાના ભાઈ ભી કરી લેતો
હ હોતે ને મારે એટલા બધો કઈ ખર્ચા ની મળે મારા ભાઈ નો ઓર્ડર એટલે મારે એનું કરવા પડે
તારા ભાઈ શું કરવાનું તો
હમ મારા ભાઈ મારા ભાઈ ને બધું મારે આપવાનું હમણાં ભી પૈસા આપવા
માર બિલું પાછું આવયુ રિટર્ન
ઘરે
શું કરવા એવી ઘેરમાં રેહય
નહી તો જયારે મન થાય તો આવે જયારે મન થાય તો જાય
બરાબર કઈ નામ રાખ્યું કે નને એનું
કઈ નામ નની રહ્યું મા પછા ફરિયા ગતું છે
દહ છેવ નાભાગ દ
ન જ ના બોમ પાડર છે
કઈ ખાવાનું માગે ખાવાનું માગે
અમારે મમ્મી દૂર લઈ આવ લ હવારે એના ભાગી
હમ એ દુડ હ પીકેે
હા રોટલી આપી પણ રોટલી નઈ ખાય તેને લૂ કે નહ એટલે
નાલોટ નહી ખાય બરાબર થાયને પછી મોટું કરો પછી
અરે મોટું કરવા પડે એ તો મને મને બી ખાવા તૈયારી તો
હ
હા મરત ક્યા ક કરીળ બૂમ ભારી બમ ભાટ તો અવાજ નહી આવેના
નાલું કે ને એટલે બડે ક હોવાજવાનું
નહેલું નહેલું મસ્ત દેખાય
બિલાડા તો સારા જ બધા
હમ બધાને એ સારો છે
વઢ્યા જારા એ
એ બધા ની એ હાડ છે
હા એટલે બિલાડા તો એ બી બિલાડું જ છે ને
હા એ બ બિલાડ જ છે પણ નેલું નેલું છે ને એટલે ગમે પછી મોરું થાયટ નાટક કર
મોટો ટાઈપ પથી તો ચાલ પેલું મસ્તી કરર બની જાય
હમ
ગમે પકડી લાવે છો ઘરે
એની મમ્મી બહુ નાટક કરતી હતી હવે એ આવ્યું પછ નાટક નીકળે ફળિયાળ આરામથી બે ર
સારા પોયડ મમી ના સારા પોયડ
અક વર પઈ ર છે કે બઈ દ છે જરે ફરિયા એમાં ના તેલ વાળું બી વસ્તુ હવે છાતી આગળ તેલ વાળું બી વસ્તુ છાતી આગળ એમ કે
હ
તું ગરમાં
ના હ કરમ બે રહ આરામ કામ કરીને આરામ
હું કામ કર્યું
બાસણ ધોઈ ગે ને ખાઈ લીધું સોયાબીન બનાવીને
પરફેક્ટ નોકર મટીરિયલ
હે
પરફેક્ટ નર્કર મટીરિયલ કુ અ મન એમ કામ વાળા
એવું થોડી છે ઘેરનું કામ એટ પેલું નહી કેવાય એમ. નોકર નહીં કહેવાય એ ફરજ કહેવાય.
મ એટલે જોય તું બેરોજગાર ની બેહમ એમ કેવું બે. ત જબની મળલે તે ભી
મને મને પ્રી વચવાનું નહી કહ એમ કંઈ ને કંઈ કરી જ કરવાોને તો મગજ આપણું એક્ટિવેરેટર છે પછું વધારે શાર્પ બને
હા હા
એમ.
તરાથી શીખવા જેવું છે.
શું એટલે આવું એમ. એવું તો બધા જ કરી શકે પણ હણા હું બધા ના હાથ માં મોબાઈલ ફોન આવી ગયો ને એટલે કોઈ કરવાની માગે એમ.
બધા બધામાં ખાલી મે તો નહીં આવને.
એ મે નામ બી નઈ લીધું મેં બધા ની જ વાત કર કોઈ ના મોબાઈલ હોય ન તો. હ. કેવો તર વાથહમજી પાડે ગ કે એને મન મની ગયા ગેલે
હ હ ની એ્તા જા કર
મ્યા મ્યામ એમ કે તો સમજી જાહે.
મિયા મિયામ જાદે નની બોલતો વિચારું.
એવું કે.
હમ. દોડિયા જ કરે ખાલી અગાડી પછાડી.
ઓઢિયા ઘટો હે ગઇ જ
કઈ ખાવાનું જ નહી મળે તેને પહી બેસી જાય હે.
હ હ એટલે રમતું હ રમવા આપણને થોડી ખવા પડે.
ના એને જ ખબર હું કરે.
સારું છે બિલાડો ન છે કૂતરાનું નથી.
હ. ની નેલા નેલા કૂતરા ના બી હાળા હોય પછી મસ્તી ખોરર બની જાય.
મસ્તી ખોર ને પછી સાચવાય નહી પણ લુટન પણ એક ઘેરે એક જ ઘેરે રહી બલાડા તો સાત ઘેરે ફર
બને એ બરાડું એક જ છે બિચારું જન્મેલું હમ.
છેને ભાઈ બંધ.
કોઈ નઈ મલે એની મમ્મી બી એના પાહે નહી આવતી.
એ તો મુકીન નહી ઘરે. અલગ અલગ ઘરે ને મુંકી નાહી જાય. એવું હોય લોકો થાય થાય એલોક માં બી બધો આવી શકે.
રહી ગયું.
હવે જવાબદારી આવી ગઈ.
હમ જવાબદારી.
અનેને આવા મોટું કરવાનું.
કઈ ને રે તો મોટ ખાઈ જાય બીજું હું ભાગી નઈ જવું જોઈએ.
બાકી એટ અને રાખી બાકી જાય કાઢ પહ તો એમાં પેલો મરી બી જાય એ બલો એને તો બહુ હંચાવવાનું.
નઈ એટલે જો હવાળ મેં કપડાં કાઢ્યા કર તું જ. આવલો કબટ મારી. તો વચ્ચે આવી ને ઉભી રહી ગઈ એ તો દેખાયેલું ભીને પગ પડતો હતો.
એમ પછી એવું વસ્તુ એવુંમાં એ લોકો બહુ એ લોકો બહ ઓછા જીવે એમ. સાત જણ આનેમાં જન્મે ને તોભી એક એક વાત જીવે.
તો પ જન્મલો બિજારો એક છે, નામનો.
રટો રટોને ખબર કે એક જ છે એમ.
નહી ખબર ની મારી મમ્મીએ કે તું.
એવું ન હોય એ લોકમાં એકક ની હોય બે ટન હોય.
જોડવા ટ્રિપ.
જોડવાની ચાર પાંચ બી હોય.
કોને ખબર કેટલા છે પણ દેખાતું તો એક જ છે અહિયાં.
એક જ એક એક જ આવ્યું એમ એટલે બીજા બધા જન્મતા બી મરી જાય એમુક. દવા એકમાં બી રોગ ને.
હ સર આજુ મસ્ત બેહી ગયું એકદમ.
લાઈ ભલી ના હ ભર્યા કો.
હા મારી વાત એમ બી સમ જ નં પડે ને.
પડી ગે તો કો જાસૂસ મકલે કો જાસૂસ.
કોણ મોકલવાનું.
હોહી બ સકે.
ટું
મેં હુંમગલી ગર.
એું ધારા સિવાય બીજા કોણ જા મકલે માની પાસે. હ જાણી તો બધુ જ ગેલોકી ન.
હા કઈ બાકી તો મળે ન તમે શું જાણીને ગણનું. નાણો ને ભ બાકી બી હોય તમે પૂછી લેમ.
પહે કોણ જાસુસ મુકલ.
કોણ મોકલે કોઈ બી હોઈ શકે. તારો ભાઈબ હો શે. હમ ત્યારે બી કંઈ જાણવું હોય તો.
તેના ભાઈ તેનો તેના ભાઈ પોટે પસે ટાઈમ નહી મળે એના.
એ એ ટાઈમ હોય ન અણા ફિજ બેસે લો અહે.
હા હમણાં કઈક કરતો હોય પછી બાજુમાં અવાજ આવયા કરતા હોય.
કઈ બલે ગાય નો જવાજ આવે.
એ લોકો જોઈન્ટ ફેમિલી ટાઈપ રે એટલે.
મારે મમ્મી ફોન ફોનમાં જયા કર બિલાડું બી ફોનમાં જયા કર.
હ. એને નવ નવ લાગતો એટલે.
તો મારા મમ્મી ને પાછા ફોન બગડી ગયો.
કેમ? ઠેરો હ બેટરી પ્રોબ્લેમ.
કોને ખબર છે જ્યાં દેખાણી કર ફોન ચાલુ થઇ જાય.
એટલે ફોનને એવું બતાવા નની વાગે કે ફોન ને ખોલી કરશે પછી એમ.
હમ.
એટ ડિસપ્લે એપલટ હારું છેને પણ પણ ડિસપ્લે?
બરો હારું છે.
ત થ્યાય ફોન અર ચચિંગ ન રહે?
કોને ક બ હું થાય.
એટલું તો ખબર પડે ને.
અરે રીબુટ મોડ પે આવી જાય પણ તે બી પાછું કરે ને સેટિંગ
હા.
એ બી પાછું સ્વચ ઓપ થઈ જાય
હ હા એટલે બેટરી વાનું ખામી છે એમ
જેમાં ખામી હોય તેમાં
બટાઇ જોવાનો.
બતાવાની છે.
સમારકામ થઇ જશે એનું બી પછી.
તું બ એ હે કે લ ને મુખતમાંત હય એ.
હા થોડું વસ્તુ ર એવું બધું ના મેં ઘેરે જ કરી દ્યું.
શિશુ
પંખો ભી પંખો ભી કરી રાખો એકદા હ તમે.
આરોગ્ય.
એવું બડમાં ભી મને રહ છે એમ બધું ઇલેક્ટ્રોનિક વસ્તુ વગેરે
તો તેમાં બી તું જઈ શકે અ ત્યારે
જાય નહી શકે એવું નને એવું બોલું એમ કરતું રહ્યું એમ મે જે ડીજે બનાવ તેમાં બી ઇલેક્ટ્રોનિકમાં મેં જાટે જ બનાવ્યું.
તે ગયમ મને બીજે મસ્ત હતો
તે તો બવ મહિનથી બને એ એક અઠડું લાગી ગયયો મને. આ વસ્તુ કે કે પેલ યુટ્યુબ બને જોઈને ને મનેરા મજમાં આવી ગયુ
હમ હમ એને લખેલું એ નામ લખેલું તું એ લખેલું.
હા નામ બી મેં આર્થીક આપેલું છે આખું ને.
તે હું હું બે કલું હું બેલીકલમ કેવું. હું ચીકાાવલું કે ચકાાવલું કે લખેલું એમ કે
પેહલા પેલા છે ને પેલું વ્હાઈટ પે જ આવે ને ડ્રોઈંગ આપડે કરી ર એમાંનું પેજ લીધેલું. તેમાં નામ લખેલા એમ પછી તેમે થ્રી થ્રી ડી ટાઈપ બ બેખું પેન્સિલ થી તે નલ ચો પૂરો અને તેનાને ઠીક કાપીને ફેરી કઈ વરગ લમ
એવું અંગ ન મ એમ એમ થાય ગય કે લખેલું હશે કઈક.
ના ના લખે તો ક્યા એમાં ભી મેં બહુ મહેનત કરેલી છે એક દિવસ નીકળી ગયો એક બધું કાપતા જ.
હમ હમ.